હલો.
હા હાલો. હું શું કરો સો ભાઈ તમે?
બસ મજામાં. તમે શું કરો છો?
હા તમે બી મજામાં. હમણાં ખાલી બેસી રહેલો સે. તમારે બીજું શું કહેવું?
હા મિત્ર. બધું મસ્ત જીવનમાં સુખ દુઃખ તો ચાલી જ રહ્યું છે, પણ હમ્મ, મારે તમારી પાસે એક વસ્તુની માહિતી જોઈતી હતી મિત્ર. ઓવ તો એ તો એ છે કે અહ એ તો એ છે કે મિત્ર હું મારા મ કે હમણાં હું કઈક નવું કરવા માંગુ છું એટલે મારો પોતાનો ધંધો ખોલવા માંગુ છું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું, તો હું સ્ટાર્ટઅપ કઈ રીતે કરી શકું?
સ્ટાર્ટઅપ એટલે હું તમે એટલે કોઈ નવું બિઝનેસ ઉભું કરવા માંગો છો તેના માટે, તમને કઈ સૂચન જોય એમ, તો મારું માનવું તો એવું છે કે, જો તમે કોઈ એટલે સ્ટાર્ટઅપ કરવા માંગો છો ને. તો કઈ વસ્તુ ન કરશો, અને જે આપણે જેમ કે તેમ, કે આયોજનને કરવું ઘણું અગત્યનું છે કેમ કે, લાંબા ગાળ જ આપણને જો ધંધામાં એટલે સારો નફો થાય કે ધંધામાં યોગ્ય રીતે આપણને કોઈ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી એટલે કે ઘણું એવું બને નહીં કે જેને મુશ્કેલીનો સામનો ન કરી શકે, એટલે ઘણી બધી મુશ્કેલીઓ તેનો સામનો કેવી રીતે કરાય. અંગેનું બધું પ્લાન કરવું જોઈએ, અને તેની સાથે સાથે આપણે એવું જોઈએ કે આપણા ધંધામાં કેટલા માણસો રહેશે, કયા કયા કામ કર રહેશે, તે અંગેનું બધું આયોજન કરીને આપણે અગડી વિચારવું જોઈ કે તે આપણે જો કરીએ ને બધાત શરૂઆતમાં આપણે આયોજન કરીએ, અને ત્યારબાદ તેનું આગળ ઘણી બધી પ્રોસેસ હોય છે, પણ તમે જો આ કરવાગ હોય તો, ઘણી બધા એવા નિષ્ણાતો પણ હોય જે આપણને, એમાં ઉપયોગ કરતા હોય છે, અને આપણે જો નવું નવું કોઈ પણ બ્રાન્ડ એટલે કોઈ ઉત્પાદન નું જો એટલે કે આપણે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય ને તો આપણને સરકાર તરફથી. જ ઘણી બધી એવી સ યોજ યોજનાઓ પણ પ્રાપ્ત થાય છે, જેના માટે પણ તમે અપ્લાય કરીને તેમાંથી ઘણી એવી થોડીક રકમ મેળવી શકો કે જે તમને, તમારા સ્ટાર્ટઅપમાં ઉપયોગી થાય. હમ તમારું હજુ એવું પણ હશે ઘણા સવાલો તો તમારે પણ કઈ હજુ બીજું પૂછવાનું છે કે તમે કઈ કેવા માંગો છો?
હા મિત્રો તમે કહ્યું તે તમારી વાત તો તદા સાચી છે, કેમકે એ આયોજન કરવું એ ખુબ જ મહત્વનું છે, કેમકે જો આયોજન તો આયોજન ન હોય તો, અ કેવાય કે અ નિશાન વગર નિશાન વગરનું તીર જેમ ગણવામાં, આવે જો આયોજન જ આયોજન ના કરીએ તો, બરાબર છે તમારી વાત કે આયોજન કરવું ખુબ જ મહત્ અને જો કેટલા માણસો રાખવા, કઈ રીતે આ સ્ટાર્ટઅપ ઉભો કરો, મેન વસ્તુ નાણા ક્યાંથી લાવવા એ તમે જે વાત કરી એ બરાબર બધી વસ્તુ બરાબર છે. પરંતુ કઈ જગ્યાએ સ્ટાર્ટઅપ કઈ જગ્યા પસંદ કરવી, કેવી લોક પબ્લિક જ્યાં વધારે હોય ત્યાં કે પછી જરાક ઓછી હોય કે પછી રસ્તા પણ પછી એવી જગ્યાએ પણ મિત્ર કરી શકાય કે કે એ પણ એક મારો પ્રશ્ન છે અને એક બીજો પણ મારો પ્રશ્ન છે કે જો તમે કીધું તે પ્રમાણે સરકાર પણ આપણને સબસીડી પૂરી જ પાડે છે પરંતુ અ જય્યારે આપણે સ્ટાર્ટઅપ જયારે શરૂ કરીએ ત્યારે તો એમાં મેન વસ્તુ તો નાણાં જ હોય છે કારણ કે નાણાં વગર કશું જ કરી શકતા નથી જો નાણાં જીરો રૂપિયા હોય તો સ્ટાર્ટઅપ થવાનું મુશ્કેલ જ છે. પરંતુ તમે કીધું તે પ્રમાણે સરકાર સબસીિડ આપે પરંતુ એ નાણાં પણ ઓછા પડે આપણે જે મહેનત કરી છીએ નાણાં પણ ઓછા પડે તો પછી બીજા નાણાં લાવવા ક્યાંથી? એ મારો એક બીજો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન એ પણ છે કે જે વ્યક્તિઓ આપણે રાખીએ છીએ ખરેખર કામ કરશે કે કેમ કે પછી અડધો અડધેથી અ નીકળી જશે પોતાના અમ પોતાનું કામ સુધી જશે પ્રમાણિક રીતે કામ કરશે કે કેમ એ મારે મિ ત્ર જાણવું છે થોડું જણાવજોને.
આ તમારા પ્રશ્ન પણ યોગ્ય છે કેમકે જેમ આપણે જાણીએ છીએ તેમ કે આપણે પાસે બધું હોય એટલે કે આયોજન વગેરે બધું કરેલું હોય પરંતુ આપણે શેને કઈ જગ્યાએ આપણો એટલે કે ધંધો શરૂ કરવો છે એટલે કે સ્ટાર્ટઅપ કરવા માટે જગ્યા કઈ સારી રહે તેના માટે શે ને આપણે વધારે માણસ ત્યાં કરવું એ જરૂર નથી કેમકે ત્યાં તો ઓલરેડી ઘણી બધી એવી દુકાનો બેઠેલી જ હોય છે પરંતુ આપણે એવી જગ્યા પસંદ કરવી કે મોટે ભાગે જ્યાં ચાર રસ્તા કે ઘણા રસ્તા ભેગા થતા હોય. અને જ્યાં માણસોની ખૂબ અવર જવર થતી હોય અથવા એમ જ કોઈ જગ્યા હોય કે જ્યાં માણસો દિવસમાં ઘણા અવર જવર જતા હોય અને જગ્યા તો મોટે ભાગે એવું બને નહી કે જરૂરી એમ કોઈ એટલે કે કોઈ એક જ જગ્યાએ થતું હોય પરંતુ આપણું જો પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન સારું હોય કે એટલે આપણો કઈ હોટેલ બોટેલ બનાવતા હોય તો તેમાં આપણને ખાવાની ને સર્વિસ જો સારી મળતી હોય તો લોકોને એટ્રેક્શન એટલે એટ્રેક્શન વધી જાય અને લોકોને જો ખૂબ પ્રસિદ્ધિ તો આપણા હોટલ ની જો પ્રસિદ્ધિ વધારે થાય તો લોકો દૂર દૂરથી પણ આપણને ત્યાં તે વસ્તુ લેવા માટે આવતા જ હોય છે. ને લોકોનેએવું જ માનવું હોય છે કે જ્યાં વધુ સારું હોય છે અને તે તંદુરસ્ત હોય એટલે કે જે આપણના શરીર માટે સારું હોય છે અને મોટે ભાગે ખાવામાં એવું જ વિચાર થાય કે જે ખાવામાં સારું હોય શરીર માટે સારું હોય તે માટે તે ખાવા માટે આવતા જ હોય છે પરંતુ જો આપણે કોઈ બીજું પ્રોડક્ટ નું કરીએ સ્ટાર્ટઅપ તો તેના માટે લોકોની પસંદગી, ફેશન ઘણી બધી મહત્વ એટલે કે તેમને માટે કેટલીક જરૂરી હોય તો ઘણી બધી બાબતો એવી હોય છે તે જાણ્યા વગર જાણીને ત્યાં એટલે કે તે વિસ્તારમાં તે માણસોને એ બધી બધી જે આપણે ઉત્પાદન કરવાના શે તો તે વસ્તુનું તેમને જરૂરત પડશે તેના પર આધાર હોય તો તે વસ્તુ ત્યાં ઉત્પાદન કરવું જોઈએ અને આપને તમે કીધું તેમ બીજો સવાલ કે જો આપણી પાસે નાણાં ન હોય એટલે કે સ્ટાર્ટઅપ માટે નાણાં એટ નાણાં એક એવી વસ્તુ છે આજના સમયમાં ઘણી બધી એટલે કે જરૂરી જહોય છે કેમ કે નાણાં વગર કશું જ શક્ય નથી. ને સ્ટાર્ટઅપમાં તો આપણે કેયને કે ધંધામાં છે નાણું એ વ્યક્તની જેમ કાર્ય કરે છે નાણાં નાણાંના લીધે જ એ ધંધો શરૂ થતો હોય છે અને જો મળે એવી વ પડે તો આપણને જો એમ આપણા પર ખૂબ કોન્ફિડન્સ હોય અને આપણો પ્રોજેક્ટ સારો હોય કે આવું તો થશે જ એમ તો આપણે પછી ઘણા એવા ઇન્વેસ્ટર્સ શોધવા પડે કે જે આપણા ધંધામાં તે ધંધો પ્રસ્ સ્થાપના કરવા માટે ને જે આપણને અમુક પૈસા આપે. અને તેમના બદલામાં તેને આપણે થોડીક તડાક શેર કે તેમને ભાગીદારી આપી શકીએ કેમ કે ત્યાર પછી તેઓને પણ સંતુષ્ટિ રહે કેમ કે તેમને પણ ડર હોય છે તેનું નુકસાન થશે તો શું થશે આપણે એ સૌથી પહેલા શ્વાસ જીતીને નાણાં મેળવી શકીએ અને તમે એવો પણ પ્રશ્ન હતો કે જો કર્મચારીઓ સારા કામ કરશે નહીં એટલે કે કોઈ આળસ ઘરશે કે પછી કોઈ એમ કેહશે કે કામ સારું નથી આવું તો આપણે સૌ પ્રથમ તો એની બધી એટલે કે તેમની કારકિર્દી અંગે કારકિર્દી ત એટલે કે તેમની જો એટલે કે તેમને શેમાં આવડત છે? ને તે કામ કરવા ઈચ્ હોય કે નથી તે અંગેની બધી માહિતી મેળવી છે તેને તેમાં રસ છે તે જો આપણા ધંધાને વિકસાવવા એટલે કે વધારવા માંગતો હશે ને તો તે આપણનો સાથ સારી રીતે આપશે અને પ્રામાણિક રીતે કામ કરશે એમ અને જો તે કામ કરવા ન ઈચ્છતો હોય ને આળસ કરતો હોય તો તેને કાઢી મૂકવો એ પણ જરૂરી છે કેમકે આપણને ધંધામાં પ્રગતિ લાવવા માટે અમુક એવા ફેસલા પણ એટલે કે એવા
જવા દઈએ કે તેના લીધે અ ધંધામાં સારા એવા તે ધંધાને આગળ વધવા માટે ઉપયોગી બની શકે. તો મારું તો આટલું જ કેવું છે પણ જો મ તમને મારી સલાહ સારી લાગે તો તમે અપનાવી શકો છો. હજુ તમારે કઈ કહેવું હોય તો હું તમને કહી શકું પરંતુ તમારી ઈચ્છા. તો હજુ કઈ કહેવાનું છે તમારે?
હા, મિત્ર તો આટલું આટલું સરસ તમે મને મોટિવેશન આપ્યો એના માટે હું તદન આભાર માનું છું અને કઈ પણ પ્રશ્ન થાય તો હું તમને અ ફરીથી કોલ કરીશ. હઅને?
હા, ચોક્કસ મિત્ર.